ઓ જસ ભાઈ
જય શ્રી કૃષ્ણ કેમ છો
એકદમ મજામાં બસ બેસી રેલા હમણાં તો આ બધું વેકેશન પડ્યું છે તો મુવી જોવાની વાતચીત ચાલ્યા કરે છે તો શું મુવી દવાવામાં તમને ઇન્ટરેસ્ટ છે ખરો
હા એમ જોવા જઈએ તો મુવી જોવા માટે ખુબ જ ઇન્ટરેસ્ટ છે અને હાલમાં તો શું છે કે લેજ પાસ કરી નાખી છે અને હાલમ એમ કોમ ફોર્મ ભરી આવ્યો છું તો હમણાં તો અમારી રજા છે પરંતુ જે મારા મિત્રો છે જેમની કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે ઘરે પણ હું એકલો જ છું એટલે ઘરે કોઈ મારાથી એમ તો બધા સાથે હોઈય તો અમે ક્રિકેટ છે પછી ફૂટબોલ છે વોલીબોલ છે ક્યાં તો પછી એક કોઈના ઘરે બેસીને પાના રમતા હોઈએ છે રમતા હો છે એમ ઘણી બધી ક્રિયા અને રમતો રમતા હોઈએ જેનાથી અમારું ફિજીક મેન્ટલી અમે સ્ટ્રોંગ રહીએ પરંતુ હમણાં જોવા જઈએ તો બધાની શાળા કોલેજ ચાલુ થઈ ગઈ છે અને અમારી હજુ ચાલુ થઈ નથી એટલે ઘરે બેસીને હું જાઉં છું એટલે કોઈ વાર શું છે કે હાલમાં તો મોબાઈલ ફોન આવી ગયો છે તો હું ફોન પર જે મુવી છે ફિલ્મ હોય છે તે જોતા રહું છું જેમાં મને સિરીઝ જોવાનું ખુબ જ ગમે છે અને હાલમાં તો હું મની હાઈટ કરી સરીઝ આવી હતી તે જોઈ હતી તેમાં મને ખુબ જ મજા આવી હતી અને એ બધા જોવી જોઈએ કારણ કે એમાંથી ઘણું બધું શીખવાનું મળે છે અને એવી ઘણી બધી મુની પણ છે જેમકે એમ એસ ધોની એમાં પણ ઘણું બધું શીખવા જેવું છે પછી એમ જોવા જઈએ તો કોમેડી મુવી પણ ઘણી બધી છે તેમ જેમકે ધમાલ કરીને જે મુવી આવે તે પણ એકમ ફેવરેટ મુવી છે એમાં પણ મજા આવેય છે એમાં પણ જે ડબલ્યુ ની જે પૈસા સંતાડેલા હોય છે તે ચાર મિત્રો શોધવા માટે જાય છે અને ચારો અલગ અલગ થઈ જાય છે અને છેલ્લે પૈસા ન દાન કરી દે છે એટલે એજ મુવી જોવા માટે આપણને ઘણી બધી પ્રેરણા મળે છે અને શ છે ડોમે જો છું ડો એક એમી છે બધા લોકો કાર્ટુન એમ પણ કહે છે પરંતુ એ જોવાની ખુબ જ મજા આવે છે કારણ કે એમાં એટલા મસ્ટ એનિમેશન કરેલું હોય કે આપણને એક એક સીન જોઈને એવું લાગે છે કે શું સીન છે આ શું બનાવેલ આપ પણ એમ જોવાની મજા આવી જાય છે આપને અને ખાસ કરીને જો આપડા ઘર બાજુ વરસાદ ન પડતો હોય ત્યારે જો એ આપે જોય તો પણ મજા આવે છે અને કાર્ટૂન પણ હું બઉુ જોઉં છું કાર્ટૂન માટે શું છે છોટા ભીન છે ઓગી કોક્રચ છે એ બધા મારા ફેવરેટ છે ખાસ કરીને હું ટોમેજરી જોઉં છું ટોમેનજરી મને ખ્યાલ છે ત્યા ઓગણીસોનેઓગણ ચાલુ થયલું હતું અને એ જારથી ચાલુ થયલું ત્યારથી મને ખુબ જ આમ જોવા શોખ હતો અને મેં બધા એપિસોડ જોયા છે અને ખુબ જ મજા પણ આવે છે શું તમે પણ આમ કા કાર્ટૂન જોવો છો ફિલ્મ હો મુવી હોય એ બધું જોવું છો અને તમને કઈ શીખવા મળ્યું છે
હા ભાઈ મને પણ મતલબ કાર્ટૂન નું બધું જોવાથી ઘણું બધું શીખવા પણ મળ્યું છે અને પહેલા તો કાર્ટૂન જોવાથી મતલબ આપણને જે મેન્ટલિટી છે ખુબ જ સારી થઈ જતી હોય છે કારણ કે નાનપણથી જ હું કાર્ટૂનનો ખુબ જ વધારે શોકીન રહ્યો છે અને નાનપણ થી મને કાર્ટૂન જોવાની ખુબ જ વધારે મજા પણ આવે છે અને જેમ કે સારા સારા કાર્ટૂન આવતા હોય જેમ છોટા ભીમ થઈ ગયું મોટું પતલું થઈ ગયું અને બધા કેટલાક બધા કાર્ટૂન આવતા હોય તો તેમાં મતલબ આપણને ઘણું બધું એવું સારું સારું શીખવામાં આવે છે જેમ કે આપડે બધું ખોટું ન પ્રાણીઓ નો બચાવ કરવો જોઈએ એ બધું નાનપણથી જ શીખવામાં આવશે અને કાર્ટૂન ના માધ્યમથી શિખવામાં આવ તેથી કરીને કાર્ટૂન તો નાના છોકરાઓને ખુબ જ વધારે ગમતું હોય છે અને તેમાં જે શિખવેલી વાતો એના મગજમાં ચાલ્યા કરતી હોય છે તો જેથી કરીને સારા કાર્ટૂન જોવા નાના છોકરાના દિમાગમાં ખુબ જ એવું સારું વસ્તુ જાય છે આપણે કાર્ટૂન પણ એવા બનાવશ જેમાં મતલબ ખુબ જ સારી સારી વસ્તુ દેખાડ જેમ કે ઝાડ રોપવા નું કઈ ખોટું ના કરવાનું કોઈને પણ ગાર ના બોલવી એ બધું વસ્તુ નાની નાની વસ્તુ જો એમાં ડિટેલ્ આપડે કાર્ટૂનો એવ બનાવશું તો નાના નાના છોકરાઓને દિમાગ પણ નાનું હોય શે તેમાં જે બટાવે છે બધું સાચું માની લેતા હોય છે જેથી કરીને નાનપણ થી ખુબ જ વધારે દિમાગ સારું થઈ જશે અને એમને નાનપણ થી જ ખબર પડી જશે કે આ બધી વસ્તુ ખોટી છે. અને એવું ના કરવું જોઈએ એથી કરીને મને પણ હમણાં ખુબ જ વધારે એવું ખબર પડી રહ્યું છે કે કાર્ટૂન જોવાથી વધારે એવ ઇમ્પેક્ટ પડી રહે છે અને જે આપડે મુવીઓને એવું બધું પણ જોઈએ છે એ મૂવી માંથી પણ ખૂબ જ વધારે ઇમ્પેક્ટ પડે છે કારણ કે તમને ખબર જ છે કે મૂવી જોવાથી બધા ખુબ જ વધારે ઇન્ફ્લુઅન્સ થઈ જતા હોય છે અને તમને ખબર જ છે કે હાલમાં એક એનિમલ કરીને એવી મુવી આવી હ તી અને તેનાથી બધા બ ઇન્ફલુઅન્સ થઈ ગયા હતા અને તેમાં જે ખરાબ ખરાબ સીનને બધું દેખાડવામાં માં આવેલું હતું તે મને જરા પણ ના ગમે કારણ કે તમને ખબર જ છે કે એ બધી વસ તુ હકીકતમાં થવાની નથી અને તેમાં ગમે તેને મારી નાખે છેને એવું બધું બતાવવામાં આવે છે તો ત્યારે મતલબમાં પોલીસ વાળા એવું તો બતાવતા જ નથી અને એવું હકીકતમાં થવાનું નથી અને જેથી કરીને એવું જે મતલબમાં બટામ આવે છે ખૂન ખરાબ એ ટાઈપ ખુબ જ થોડુંક ઓછું બતાવવું જોઈએ અને ગર્મેન્ટ એને મારી નાખીને એવું બધું એ મુવી આપણેે ન જોવી જોઈ એ મારે તો એવું જ કેવું છે કે મતલબ આપડે આમિર ખાન ની મુવી જોવી જોઈએ જેમ કે તેને બનાવામાં આવે છે અ અ જેમ કે મુવી બનાવી છે થ્રી ઇડિયટ્સ પછી પી કે અને સિક્રેટ સુપરસ્ટાર ડંગલ એવી જે મુવી બનાવવામાં આવી છે જે ખુબ જ વધારે ઇન્સ્પાયરિંગ મુવી લાગે છે અને તે મુવી જોવાની ખુબ જ વધારે મજા પણ આવે છે અને તેમાંની મને થ્રી ઇડિયટ્ મવી તો ખુબ જ વધારે ગમે છે કારણ કે તેમાં આપણને બતાવવામાં આવે છે કે આપડે માં કોઈ પણ વસ્તુ જયારે ભણવા જઈએ તો તે વસ્તુ મતલબ આપડે ત્યારે ભણવામાં આપણેે ને હો જોઈએ તો આપડે તેમાં ખુબ જ વધારે એવ આગળી વધી શકીશું કારણ કે કોઈ પણ વસ્તુ આપણને તેમાં ઇંટ્ર સ્નો હોય આપ રટા મારીને આગળ વધવા માંડીએ તો આપણને તેમાં તે વસ્તુ કરવાની કંટાળો આવે છે અને તેમાં મતલબ કેરેક્ટર રેન્ચો નામનો બ તામ આવ્યું હતું અને તેને મ મશીનો થી ખુબ જ વધારે એવો લગાવ હતો અને મશીન જયારે પણ જોય તો ટે મતલબમા ટે ખુલી કાઢતો હતો અને આ તેમાં શું આવે તે બધું જોવાનું એને ખુબ જ વધારે ઇન્ટરેસ્ટ હતું તેથી કરીને તે એન્જિનિયરિંગ કરે છે અને તે મતલબમાં તેને ક્લાસ માથી કાઢી મૂકવામાં આવે છે અને સરખું ભણવામાં ન આવે છે પરંતુ તો પણ તેને ખુબ જ વધારે ઇન્ટરેસ્ટ હોવાના કારણે તે ફસ્ટ નંબર આવે છે તો જો આપણને કોઈ પણ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હશે તો તેમાં આપડે આગાડી વધીશું ને તો આપણને કામ કરવાવામાં પણ ખુબ જ વધારે એવી મજા આવશે તો એવી બધી વસ તુ તેમાં શીખવામાં આવશે જે ખુબ જ બધું મને સારી લાગી અને એવી સારી સારી મુવી જોવાથી આપણને ખુબ જ વારે એવું દિમાગમાં પણ સારું ચાલ્યા કરશે જેથી કરીને એ બધી સારી સારી મૂવી મેં જોઉં છું અને ઘરના ને પણ જોવા કહ છું તો હાલમાં તો પરંતુ મને જે મતલબમાં મા હારવેલ ની મુવી આવે શે તે પણ ખુબ જ વધારે ગમે છે કારણ કે તેમાં પણ ખુબ જ સારું એવું બધું બતાવવામાં આવે શે અને એમાં કોઈ વાર આપડે એડવેન્ચર વાળી મૂવી પણ જોવી જોઈ જેમ કે આપડે મતલબ માર્વેલ ની જે આવે છે અ સ્પાઈડરમેન મુવી તો તે બધી સ્પાઈડર મેન મૂવી મને ખુબ જ વધારે ગમે છે કારણ કે મેં નાનપણથી જ મને સ્પાઈડરમેન મૂવી ખુબ જ વધારે ગ ગમતી હતી અને સ્પાઇડરમેનને મેં નાનપણથી જ મલવા માંગતો હતો કારણ કે સ્પડરમેન મા રો એકદમ પહેલેથી જ એકદમ જોવાનું ખુબ જ વધારે મને મન હતું તો હાલમાં તો મને ખબર પડી ગઈ છે કેમાં સ્પાઈડરમેન જેવો કેરે ક્ટર હકીકતમાં હોતો નથી પરંતુ તે જોવાની મૂવી જોવાની જે મતલબ આપને જે અંદર થી ફીલ હોય આપડે પણ સ્પાઇડરમેન બનવું જોઈએ તેવું બધું બતાવામા આવે છે જેથી કરીને તેને જોવાની ખૂબ જ વધારે મજા
હા તમારી વાત એકદમ સાચી છે અને તમે જે મારવલ વિશે વાત કરી તો મારવલ નો તો મેં પણ ઘણું મોટો ફેન છું કારણ કે માર્બલ મેં પણ નાનપણ થી જોતો આવ્યો છું અને જોવાની પણ મજા હોય મને હજુ પણ યાદ છે કે મે માર્વેલની એક પણ મૂવી જોવાની બાકી રાખી નથી અને એક પણ એમ મુવી એવી હોય નહી જોઈએ કે હોતી નથી કે મે પાંચથી વધારે વાર નઈ જોઈ કારણ કે અમે બધી જ મૂ વી પાંચથી વધારેય છે અને એમાં શું છે મને થોર ન કેરેક્ટર ખુબ જ ગમે છે કારણ કે એની પાસે જે શક્તિ છે એનો જે હટોડો છે તે મને ખુબ જ ગમે છે કારણ કે એના જે એની બોડી પણ સારી છે અને એ લોકો જે રહે છે તે પણ જગ્યા ખુબ જ સુંદર અને ખુબ જ મજાની છે એટલે મને એવું લાગે છે કે એ ખુબ જ શક્તિશાળી અને પાવરફુલ છે કેરેક્ટર છે એટલે મ ખુબ જ ગમે છે અને એમ જોવા જઈએ તો બીજા બધા પણ ઘણા બધા કેરેક્ટર છે જેમ કે હોલ છે છે હોન્ડા છે પછી કેપ્ટન અમેરિકા છે ગ્રુસ બેનર છે હલ મ ઘણા બધા છે કેરેક્ટર છે એ પણ ખુબ જ સારા છે બધાની શક્તિ અલગ અલગ છે અને જોવાની પણ મજા આવે છે અને લોકો થેનોસ ને જયારે એ લોકો થેનોસ સાથે ઇન્ફિનિટ વોરમાં લડાાય છે તે સીનતો જોવાની ખૂબ જ મજા આવે છે અને દરેક મુૂવીમાં થોનની એન્ટ્રી સૌથી બેસ્ટ બતાવામાં આવી છે એટલે મને તો ખુબ જ આ ગમે છે એમ તો આ હોલવુડની મને ખુબ જ મેં જે અમારા આપડા બોલીવુડ છે છે તેના ના કરતા હું હોવુડની મુવી જોવા વધારે પ્રિફર કરું કારણ કે આપણે અહીંયા શું હોય છે કે સ્ટોરી વારો એ સોંગ ને મુવીમાં વચ્ચે વચ્ચે આવી જતા હોય છે જયારે ત્યાં બહારની વિદેશ ની આપડે મૂવી જોઈએ એટલે હોવુડની જોઈએ ત્યારે તેમાં એવું બધું જોવા મળતું નથી તેમાં એકદમ ફાઈટિંગ સીન અને એકદમ મિસ્તેરીસ બટાવામાં આવેલું હોય છે એકદમ પરફેક્ટ બતાવામાં આવેલું હોય છે એટલે ખુબજ મજા આવી જાય છે છે અને આપડે અહિયાં તો શું છે કે મેં આપડે અહીંયાની મુવી તો બઉ ખાસ જોતો નથી પરંતુ મને અહિયાની સિરિય છે જેમ તારક મહેતા છે તે મને ખુબ જ ગમે છે તેવી જ રીતે સીઆઈડી પણ અને તારક મહેતા શું હોય છે કે અમે સાંજે સાંજે જયારે જમવા બેસીએ છીએ ત્યારે તારક મહેતાઓ જોઈએ છીએ આખો દિવસ પણ તાર મહેતાતોઘરે ચાલુ જ રહે છે અને કશે હું કોઈ મિત્રના ઘરે ગયો હોય કે ફ્રેન્ડના ઘરે હોય ત્યાં પણ આ તારક મહેતાતો ચાલ્યા જ કરે છે અને મને સીઆઇડી પણ ખુબ જ ગમે છે રાત્રે અમેં સીઆઇડી ના દરરોજ એક એપિસોડ આવે છે તે દરરોજ જોઈએ છે કારણ કે સીઆઇડીમાં પણ એવું બધી વસ્તુ તો કેવી રીતે આપણે જે ખૂન કરેલા હોય છે તેને ખૂનીને કેવી રીતે પકડવામાં આવે છે તેને કેવી સજા કરવામાં આવે છે એ બધું બતાવવામાં આવે છે એટલે મને ખુબ જ જોવાની પણ મજા જા આવે છે અને એના પરથી ઘણું બધું શીખવાની પણ મન થાય છે અને સીઆઈડી મા શું છે કે જે ખૂન કરેલા હોય છે તેને એક એક આમ જે ખૂની હોય છે જે આપડે ખૂની હોય તે કોઈને કોઈ સબુત છોડે છે અને છેલ્લે એ લોકો જે ખૂનીના બાડ હોય વાળ હોય એટલે માથાના જે વાળ હોય છે તેના ધ્વારા પણ એને શોધી કાઢે છે અને એને મોટી સજા કરી શકે છે કેટલીક વાર ખૂનની જગ્યા પર કસે મોટી ચોરી થઈ હોય જેમ કે હીરાની સોનાની તો એ એને પણ ગમે તેમ કરીને એ લોકો બધા પ્રયાસ કરીને ખુબ જ મહેનત કરીને શોધી કાઢે છે અને એ લોકોને સજા અપાવે છે તો એ બધું જોવાની ખુબ જ મજા આવે છે અને જોવું પણ જોઈએ પરંતુ ખાતા ખાતા જમતા જમતા એ જોઈ શકાય નહીં કારણ કે કોઈ વાર શું છે કે એ લોકો લાશને એવું ખૂનને એવું બતાાવવે છે તો એવું જોતાં જોતા આપણને ખાવાનું નહીં પણ ભાવી શકે એટલે આપણે ખાટા ખાટા તો ટારક મહેતા જોવું જોઈએ બેસ્ટ છે અને ખુબ જ મજા પણ આવે છે શું તમે પણ જમતા જમતા તારક મહેતા કે પછી કોઈ બીજી સીરિયલ તો જોતા જ હસો ને
હા ભાઈ અમે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો ખુબ જ વધારે જોઈએ છે કારણ કે જમતા જમ તા તે જોવાની ખુબ જ વધારે મજા આવે છે અને રાતના ટાઈમ પર જયારે આવે છે તો બધી મતલબ આખી ફેમલી શો જોવાની ખુબ જ વધારે મજા આવે છે કારણ કે તે આખો ફેમિલી શો છે અને તેમાં ખુબ જ વધારે એવી કોમેડી પણ કરવામાં આવે છે જેથી કરીને આખા ફેમિલી સાથે શો જોઈ શકાય છે અને અમા ત્યાં જયારે પણ અમે જમવા બેસી બધા સાથે તો ત્યારે તે શો ચલાવી હશે કારણ કે તે શો જોવાની ખુબ જ વધારે મજા પણ આવે છે તો ચાલો ભાઈ આપડે કોઈ દિવસ બીજા દિવસ આ વાત કરીશું અને મુંવી જોવાનું તમે બુલતા નહીં
હા ચાલો મળશુ ત્યારે વાત કરીશું
હા ભાઈ ચાલો